હા અવાજ આવે છે.
આયો આયો
હા કેમ છો?
મજામાં.
બસ આજે આપો ટોપિક છે, બાળપણની યાદો એ ઉપર ચર્ચા કરવાની છે, બાળકો બધાને- એટલું ગમતું હોય છે, જયારે એ લોકો નાના હોય ત્યારે એ લોકો એવું બહ ઇચ્છતા હોય છે કે બધાને ભણવું નથી. ગમતું આખું દેશ રમવું હોય છે એટલે કે ક્યારે મોટા થઈશું ને ભણવાનું પૂરું થ છે. અને પછી અમે તો મસ્તી કરીશું કોઈ ટેન્શન નથી નઈ ના અ એમને પણ એ લોકો ને એવી ખબર કે મોટા થઈને આન કરતા પણ વધારે ટેન્શન આવશે. વધારે જવાબદારીઓ આવશે, એટલે ભણવાથી દૂર થવા માટે એ લોકો એવું કે છે કે તમે ક્યારે મોટા થઈશો જયારે મોટા થયા પછી એમ થાય છે કે આ આ દિવસો તો જતા રહ્યા, અરે આ દિવસો ત્યારે પાછા આવશે.
મોટા થયા પછી એવું થાય કે ભાઈ ક્યારે નાના સારા હતા એ સારા હતા. હમ કોઈ ટેન્શ નહીં કોઈ ચિંતા નહીં આખો દિવસ રમ રમવાનું જે કરવું એ કરવાનું.
હમ, સાચ અમારે તો એવું ગ્રુપ હતું કે સ્કૂલે થી આવીએ એટલે ફટાફટ કપડાં બદલી છે નાસ્તો પણ ના કરે. ને બધા પોતપોતાની જાતે કપડા બદલી દફ્તર મોકી, અને ફ્રેશ થઈને બધા થઠપ્પુ રમે કોઈ બેડમિન્ટન રમે કોઈ ક્રિકેટ રમે બધા ભેગા થઈને રમવા બેસી જાય. કારણ કે આખા બહાર વાગના ગયેલા પાંચ વાગ્યા સુધી ભણી ભણી ને ગરમી એવી, ભણવાનું ટેન્શન ના તેને બ હોમવર્ક આપ્યું હોય એટલે એટલા કંટાળ્યો કે કરીશું પેલા હણાં થોડીક વાર કલાક તો રમવું જ પડશે, એટલે માઈન્ડ ફ્રેશ કરવા માટે બધા જાણે ગોળા છુટટા થઈ ગયા હોય એવી રીતે ભાગતા હોય છે રમવા, અને પેલાની તો ગેમો જ એવી હતી બધી, કે ગીલી ડંડા છે સતુડિયું છે દોડપકડ છે થપ્પો છે. અને અત્યારે તો બધા મોબાઈલ ઇન્ડોર ગેમમાં તો બધા બસ મોબાઈલમાં જતામ અ ફ્રી ફાયરને મિની મિનીન સામ સામી ચાલ આપડે તું આવે છે રમવા. આપણે બે રમીએ એવી રીતે રમતા એમ.
તમે પણ નાના હતા ત્યારે તો ખોખો, પછી સતોલિયું, ગીલી દંડા. ક્રિકેટ એવું બધું રમતા હતા બધા મજા આવતી રમવાનીમ ક્રિકેટ વેકેશન હોય તો ક્રિકેટ રમવા પહોંચી જતા. પછી ગરમી હોય ઠંડી હોય કઈ જોવા જ નહી આખો દિવસ જમ્યા કરવાનું. બધું ભૂલી જય.
છે લોકોને પાસે એવા પૈસા બી ના હોય કે નવી નવી ગેમો લાવ કે તો, સાયકલ નું ટાયર છે એને લાકડીથી ફેરવે ગોળ ગોળ ચલાવે કરે, એનાથી નાનું ટાયર હોય એની પર બેસી દોરડું બાંધીને ઝાડ ઉપર લટકા એના પર બેસીને હિંચકા હા, એટલે એ લોકો પોતાની રીતે પણ એન્જોય કરતા, અને એ લોકો બેસે ખરે પછી ડમકી પ એ જાય તો પાણી હલાવે પાણીમાં પાણી થી રમે. કરે, વરસાદ આવે તો વરસાદમાં બધા છપછબિયા કરે બધા એક સાથે નહવા જાય હોળી તરા આવે કરે, અને માટી બીની થઈ હોય એટલે અમારે તો ઘર આગળ તેનામાંન છે, એટલે ઘર આગળ આખા ગો કુંડાળ કરી દઈએ. અને એની અંદર પેલા સોયા પૂરવીને એની ગેમ રમીએ, એટલે આ બધી વસ્તુ એવી છે ને, કે કોઈ બહુ મજા આવે આનંદ ને અત્યારે વસ્તુ યાદ કરીએએ તો એમ લાગે કે આ દિવસો ક્યારે પાછા આવશે એમ.
હવે પાછા ના આવે, તમે પણ ગરમીમાં શું કરતા બધા ગરમી વધારે પડે તો પથર છે ચેસ છે કેરમ છે. સાપ સીડી લુડો, એ બધું લઈને બેસી જતો રમવા માટે. અને રાતે બધા પછી ક્રિકેટ રમે કા તો આઈસ પાઇસ રમજીએ. પછી સતો લું તમે બધા જુદી જુદી ગેમ ગમતા. અને તહેવારોમાં તો મજા પડી જતી ઉત્તરાયણ હોય તો ઉત્તરાયણ તો બે મહિના પેલા ચાલુ થઈ જતી, સાયન્સ પડે એટલે ધાબા ઉપર પહોચી જવા. અને ઉત્રાણ ના દિવસે સવારે વહેલા પહોંચી જવાનું રાતે છે એક સુધી મોડે થી નીચે ઉતરવાનું. હ ધાબા ઉપર જઈ, એટલે બે ચાર પતંગો આવેલી પડેલી જ હોય.
હમ અમે પણ અમાર સોસાયટીમાં જ નવરાત્રી આવે, એટલે નવરાત્રી ના ગરબા ચાલુ થાય . એટલે સાત વાગ્યા થી બધા એકબીજા ને કે તું કઈ ચણિયા છોડી પહેરવાની છે? તું કઈ પહેરવાની છે?. તું તારી મને મારી તૂં પેર એમ અદલા બદલી કરીને, આખું ગ્રુપ બનાવતા. માં છે કે ક્યાં સુધી રમતા અમે સોસાયટી માં, ને પછી અહિયાં આરતી પતે એટલે પછી અમાર વેલું પતી જતું મે બીજી સોસાયટીમાં ત્રણ ચાર વાગ્યા સુધી ચાલતું હોય, ત્યાં અમારે સોસાયટી બધી ફન્ડ બધા ભેગા થઈને બીજી સોસાયટીમાં જતા, ને સવારે ઉઠીને બધા બ્રશ હોય ત્યારે અમે રમીને આવતા હોય. એટલે કે એમ લાગે કે આખી રાત અમે એટલો શોખ હતો, કે થાક પણ નતો લાગતો અને બધા આખું ગ્રુપ હતું, તો એન્જોય બી એટલું કરતા હતા. એટલે એમ નવરાત્રીમાં બહુજ મજા આવતી. માતાજી નો તહેવાર આ સોસાયટીમાં જઈએ, આ સોસાયટીમાં આરતી થાય, એટલે ત્યાંથી ચાલતા ચાલતા બધા ગ્રુપ રોડ ઉપર જાણે અવર જવર ચા હોય જ્યાં ગરબા બંધ થાય, ત્યાં એ બધા બીજી જ્યાં ચાલુ હોય, ત્યાં સોસાયટીમાં બધા જતા રતા અને પછી સવારે આઈએ, બ્રશ, ચા, દૂધ કરીને પાછા સુઈ જઈએ તો સીધ મમ્મી અમને જમવા માટે ઉઠાતી. પાછા જમી કરી કામ પતાયને પાછા બપોરે સુઈ જતા. અને પછી સાંજ પડે એટલે શું પહેરવાનું છે? શું નક્કી કર્યું છે? આતે પછી ખાવામાં બી રાત્રે ગરબામાં બ્રેક પડે, એટલે ઘરે આવીઈને આંબળા આથેલા છે. કે બીજો કઈ નાસ્તો છે, કેવી રીતે કઈ કઈ કઈ ને કઈ ખાઈ લેતા, અને ત્યાં બહાર જતા બાર ત્યાં દુકાનોમાં ત્યાં તો એટલી ભીડ થતી, કે બધા બ્રેક પડે એટલે ત્યાં તો જાણે ચોપાટી જેવું થઇ જતું. એટલે બધા એવુ બ્રેકમા એટલે ઇન્જોય કરતા ને તો બહૂ મજા આવતી એમ
હમણા ત્યાં બાજુમાં ત્યાં બેડમિન્ટન નું આખું કોર્ટ હતું બનેલું. બેડમિન્ટન નો કોર્ટ બધા રમતા હોય ને એ રી તે તો ત્યાં જઈને બેડમિન્ટન રમવાનું પછી જીમ હતું. તો જીમમાં બધા સાધનો હોય તેમાં કસરત કરવાની એ બધું કરવાનું મો મોટું મેદાન હતું. વરસાદમાં ત્યાં પાણી ભરાઈ જાય તમે પાણી માં બધા ધમાલ મસ્તી બધા કરે ને, એ રીતે સાયકલ ચલાવવાની એટલો શોખ હોય, સાયકલ ચલાઈ લઈ નીકળી જતા એ બધા કામ, નાનપણમાં બધા કરતા હતા
અમે પત્તા રમીએ ને તો પતામાં તો એટલી બધી ગેમો હોય કે નેપોલિયન છે. નેપોલિયનમાં ચીટિંગ કરીએ અમારી પાસે જોડ ના હોય તો પણ અમે કહીએ કે અમારી પાસે જોડ છે, માગો માગો અમે પછી પછી એ માગે ત્યારે અમે કહીએ જી સરકાર, એટલે પછી અમે નેપોલિયન બની જતા ચારસો વીસ માં પણ એવું જુઠુ બોલીને, અમને ચારસો વીસ બધાને બનાવતા એક પછી એક નાખી નાખીને અને પત્તાની રમતમાં ક્યાં દોઢ બે વાગી જતા કઈ ખબર જ ના પડતી. બધી જેમ જ કાચું ફૂલ છે, કાચું ફુલ માં પણ એવી ચીટિંગ કરી દેતા કે ખબર જ ના પડતી પણ અમુક આમ ચીટિંગ કરીને પણ રમવાની એવી મજા આવતી ને, તો એમ લાગે કે આપણા ફ્રેન્ડસ જોડે આવી રીતે ચીટીંગ કરીએ તો, આપણે વિનર બને એટલે બધા એમ જ લાગે આ તો હોશિયાર છે. આ તો બધી જ ખબર પડે છે. પને મજા આવે છે. એટલે એવી રીતે ચીટીગ કરીને પણ, અમે પત્તાની ગેમોમાં પણ એટલી બધી ગેમો જાદુ કરતા, પત્તાની ગેમો પત્તા નુ મહેલ બનાવતા, પછી કે કોનું મહેલ પડે પવન થી પંખો બંધ કરીને એટલે એવી રીતે કે, આ પત્તા મને આપ આનાથી સરસ મહેલ બનસે જાદુ કરતા, તો જાદુ એ રીતે બધાને બતાવતા કે જો આ પત્તું લઈને આ નંબર ના પત્તા પર લાઈને બતાવો એટલે, એવી રીતે જાદુ કરતા હતા. કે હા કેવી રીતે કર કેવી રીતે મન શીખવાડ ને મને શીખવાડ ને પછી ઓહ આટલું ઈજી છે. હું પણ મારા ફ્રેન્ડ સાથે કરીશ. તો પછી સ્કૂલ ના ફ્રેન્ડ સાથે કરે, એટલે એને પણ લાગે તને કોને શીખવાડ્યું તને કોને શીખવાડ્યું? એમ એટલે બોવ મજા આવતી. પેલાના દિવસેમાં એમ
અમે બી કેટલી બધી ગેમ રમતા માલધાારી રમતા પેલો માલદાળી રમવાનું પછી, આઈસ પાાઈસ પછી જુદી જુદી ગેમ બોલ થી ફૂટબોલ વોલીબોલ બધું ત્યાં ગલી માં જમવાનું ક્રિકેટ તો ખરું જ ક્રિકેટ તો જયારે ઈચ્છા થાય ત્યારે બધા ભેગા થઈ ને ક્રિકેટ રમવા આવી જતા
હવે સપુ રમતા પછી જયારે સન કઈ ગયા હોય તો મારી પાસે જે હોય તો એની ટી શર્ટ અમે પેરી લેતા અમારી ટી શર્ટ એને પેરી લેતા અને પછી થપ્પો કરતા હતો કે આનો આઈસ પાાઈસ તો પછી જોવે તો કે ના તો નથી માટલી ચીરાણી માટલી ચીરાણી એમ કરીને અમે લો કો બધા ક્યારે આ તો
હમ
હમ એટલે એ રીતે વાત ખબર જ ના પડે પછી જુએ તો કે કેહે તા આવું ના ચાલે આવા રીતે કપડાં ચેન્જ ના કરે તમે તો અમને છે તરો નાના છોકરા ને પદાવો છો કે આવી રીતે નાના છોકરાઓને દાવો આપ આપ કરો છો આવી રીતે ચલો ફરી થી પકાવો ને કોણ મોટાઓ ને કોઈકને દાવા કો એમ એટલે પછી મોટો કોઈક દાવ લે અને પછી એ રીતે કરતા પછી ત્યાં સાંજે રાત્રે બરો ગોડા ખાવા જતા અમે અમારે વેકેશન મામાન ત્યાં જતા ને તોમે બપોરે સુઈ જતા રાત્રે મામા આવે એટલે પૂછે કે કોણ આજે બપોરે સુઈ ગયું તું કોને ધમાલ નથી કરી તો એને બ ધા બરફ ના ગોલા ખાવા લય જાય અને એ વખતે એક રૂપિયા નો ગોલો આપતા અને એટલા બધા પાંચસો કલર ના નાપતા અને એક બીજાને ફટાફટ જોતા કે કોણ ફટાફટ ફતા ફટાફટ ચૂસી લેતા અને પછી પાછો કલર ખાવા પણ એ ભય એટલા સારા હતા કે પાછો કલર નાખે પણ એવી મજા આવતી ન બા બરફ ના ગોલા ખાંડ ચાલતા ચાલતા જતા અને એમ ઠંડક થઈ ગઈ હોત. ને ધીરે ધીરે સાપ ઠંડો ઠંડો આવતો હોયને બઉ મજા આવતી બરફ ના ખુલા મામા ના ઘરે વેકેશન કરવા જતા બધા માસી ના મામા ના છોકરાઓ બધા ભેગા થતા ને એટલી મસ્ત કથ રાત્રે ટેરેસ પર સુવા જતા સિકકાથી મારામારી કરતા જપ કરતા બઉ આનંદ આવતો મામાન ત્યાં રહેવામાં.
સત્તા માં બી કેટલી જુદી જુદી ગેમ આવતી હતી એમાં ઢગલા બાજી છે. પછી પેલું શું કેવાય મિંડી કોટ ને બધ જુદી જુદી ગેમ પત્તામાં રમતા ઢગલા બીજી નાને બધા ભેગા થાય એટલે ધમા ચકડીને મજાક મસ્તી બધું ચાલુ થઈ જાય.
ટીવી માં પણ પછી વિડીયો કેમ બધા રમવા લાગતા કે આજે હું આ ગેમ રમું તું આ ગેમ રમ અ એ રીતે બધા ગેમો રમતા ને ટીવીમાં બપોરે બાર તડકામાં ના રમવાનું. તો કેરમ રમે કે લુડુ રમે કે ચેસ રમયે. પછી સાંજ પડે એટલે ચા નાસ્તો કરીને પાછા અમે બહાર રમવા જતા રેતા.
હમ.
ધી રમવાની બધા ફ્રેન્ડસ જોડે બધી યાદ અત્યારે યાદ કરીએ તો કે હવે તો ના આપ થઈ ગયા આ ગેમ ના રમો આપડા છોકરાઓ અમે જો એટલે આપણને નાનપણે હોળી બનાવતા બધા ટાવર બનાવતા બધા કો કે કોઈ એક્ટિવિટી કર ક્લાસીસમાં જતા કે જો મને આજે આ ક્લાસીસમાં શીખવા મળ્યું. એમ તમારી સાથે આ ટોપિક કરીને આનંદ થયો. ઘણું બધું જાણવા મળ્યું તે બદલ આભાર થેન્કુ.
તમારો પણ ખુબ ખુબ આભાર ધન્યવાદ.